હલો.
કેમ છો? હા હો ખૂબ જ મજા આવી. હા, ખુબ જ મજા આવી હતી હો અમે છે ને બધી ફ્રેન્ડસ-ફ્રેન્ડ્સ આપડા ભાવનગરની આજુબાજા ના આજુ બધા સ્થળોમાં ગયા તા ફરવા માટે અ ખોડિયાર મંદિર ગયા તા ને પ
ને પછી બાજુમાં એક નાનકડું ગામ છે ત્યાં ખોડિયારમાનું મંદિર છે ત્યાં પણ ગયા તા પણ એટલું નેચરલ અ એટલી મજા આવીને ફ્રેશ વાત વાતાવરણ અને જે ત્યાંની વાઇબ્સ હતી. અરે વાહ! એટલું આમ આખો દિવસ કયા વયો ગયોને કે ખબર જ ના પડી. હમ. અમે તો મુંબઈ બાજુ ગયા તા ગણેશપુરી, વરજેશ્વરી. ત્યાં આમ તો એ શિલ્પ કલા માટે જાણીતું શહેર છે, પણ શહેર નથી માથેરાન બાજુ બે નાના ગામડા છે. ડુંગર ઉપર આવેલા અને ત્યાં બધી જ જાતની મૂર્તિઓ બનાવવા માટેના આશ આશ્રમો છે, એટલે કે આમ તો શાળા કહેવાય પણ એટલી સરસ કલાત્મક મૂર્તિઓ બને છે, ત્યાં અને ગરમ પાણીના ગંધકના અમ ધોધ છે, નાના-નાના. એમાં નાહવાથી માણસોના ચામડીના રોગ જતા રે અને ગંધક નું પાણી પીવાથી એવું કેવાય છે, કે વા જતો રહેે છે, અને ડુંગર ઉ પર હોય એટલે તો એટલું જ
રળિયામણું લાગતું તું ગણેશપુરી, સારુ મેં તો નામ જ પહેલી વાર સાંભળ્યું હો.
હા, નાના-નાના શ ગામડા હોય ને એટલે એ થોડા અ ઓછા પ્રચલિત હોય છે પણ માથેરાન જતા રસ્તામાં આવે છે.
હમ્મ-હમ્મ અમે પણ છે ને હમણાં ગયા તા ને ત્યારે સિહોર પાસે કોઈ મોંઘીબાઈની જગ્યા છે, અરે વાહ! એટલું સરસ મંદિર અને ત્યાં જે પેન્ટિંગ કરી હતી ને ત્યાં મેં પૂછ્યું કે આ કોણે કરી છે? થાય આમ કોણે કરી છે આ? તો એ લોકો એવું કીધું કે અહિયાં જે સેવા કરવા આવતા હોય ને એ લોકો એ જ બધા એ કરી છે પણ જાણે કારીગરો અને ચિત્રકારો પણ ઝાખાં પડે એની પાસે. એવું સરસ પેઇન્ટિંગ કરેલું હતું. હા મેમે નામ તો સાંભળ્યું છે જવા વિચાર છે મારો થોડી અનુકૂળતા થાય એટ જઈ આવશું મેં પણ બૌજ વખાણ સાંભળ્યા છે
અને ખબર છે જે લોકો હાઈલાઈટ નથી થતા પણ એ લોકો પોતે કેટલા સરસ ચિત્રકાર છે ને એ જયારે આપડે રૂબરૂુ જોઈએ ને ત્યારે જ ખબર પડે કેટલી કલા પડી છે આપડા દેશમાં
હા.
હા એ કલાની સાથે સાથે એ લોકોની ભક્તિ અને એઈ લોકોની જે સેવા હોય સેવા હોય એના લીધે એ જો એ કલા છે ને ઉભરીને આવે છે અને એ ત્યાં અલગ જ
પ્રદર્શિત થાય
હા.
હા સાચી વાત છે
મહારાષ્ટ્રમાં પણ ઘણા એવા ગામડાઓ છે જ્યાં ખુબ સરસ કલાકૃતિઓ બનતી હોય છે ચિત્રો બનતા હોય છે એ લોકો વાંસ માંથી સરસ સરસ વસ્તુઓ પણ એ બધું બ્લો આઉટ હજી નથી થતું.
હા સાચી વાત છે અમે છે ને હમણાં સોમનાથ પણ ગયા હતા અ બે દિવસની નાનકડી ટ્રીપ હતી અ ત્યાં પણ મેં જોયું અ એટલું સરસ ડેકોરેશન અને એટલા સરસ મ ચાર થતા હતા
થતા તા ત્યારે મે એ લોકોને નાના નાના બાળકો હતા બ્રાહ્મણ હતા એ લોકો એટલું સરસ મંત્રોચ્ચાર કરતા ને ત્યારે મેં ત્યાં પણ જાણ્યું હતું
છે ને
છે ને એ પાઠશાળા માં જાય છે અને પાઠશાળા વાળા એ લોકોને પ્રેક્ટિસ માટે આવી રીતે બધે લઈ જાય છે અને આવા સરસ રુદ્રીઓ ના કરાવે છે મંત્રોચાર કરે છે એટલે
ભારતમાં તો નાના નાના બાળકો પાસે પણ એટલી બધી વિરાસત છે ને
હા આપડા સંસ્કારમાં જે વસ્તુ છે આપડે ઘરે રોજ સવારે મંત્રો બોલાયય સાંજે સંધ્યા તાળે
દીવો કરીએ ત્યારે આપણે આરતી અને મંત્રો બોલીએ ખરેખર
ખરેખર.
હા, અ એ બધા સંસ્કારો છે ને બાળકોને ઘરમાંથી જ મળે છે. અ હું નાની હતીને ત્યારે હું બાલ સંસ્કાર કેન્દ્રમાં જતીતી. તો ત્યાં અમને એ લોકો દર શનિવારે
તે એક શ્લોક શીખવાડતા.
અને ઈ બધા શ્લોક અત્યારે મેં ઘણી બધી જગ્યાએ વાંચ્યા છે. અને આપડે પૂજામાં બેસીએ ને તો અ બ્રાહ્મણો દ્વારા એના મોઢેથી સાંભળ્યા છે. ત્યારે સાથે સાથે ગાવાની જે મજા આવે એમ થાય કે
એમ થાય કે લે આતો મને આવડે છે. હમ. અને હું એમ વિચારતીતી કે આ ગરમીમાં સાઉથ બાજુ જઈએ તો તમે તમને કાંઈ અનુભવ છે, સાઉથનો?
હા, અમે તો સાઉથ બાજુ પણ જઈ આવ્યા છીએ. અ ત્યાં છે ને ગરમી બહુ હોય છે. એટલે અ ગરમીમાં તો નહી જવાનું. પણ આઅ ગરમી પછી થોડો વરસાદ ચાલુ થાય ને પછી તમે જાાવ ને તો તમને બહુ મ
તમને બહુ મજા આવે.
એટલે વરસાદ નડતો નથી એવુ તમે ક્યો છો. સાઉથમાં આપડે ચોમાસામાં જઈએ તો વરસાદ ના નડ એવું. નહી વરસાદ નડવા કરતા જે એની નેચરલ બ્યુટી છે ને એ જોવાની બહું મજા આવે છે. અને મે લોકો કેરેલા ગ્યાતા પછી રામેશ્વર ગ્યાતા. તો અમે લોકો કેરેલા પહોંચ્યા ને ત્યારે ત્યાં ફર્સ્ટ વરસાદ પડ્યો હતો. તો એની જે બ્યુટી હોય એ જોવાની એટલી મજા આવે ને. અને ત્યાં જંગલ જંગ છે. એટલે અ વરસાદમાં બધું અ વાતાવરણ એટલું સરસ અને મજા આવે એમ. અચ્છા હમ હમ. અને ગુજરાતી ઉહમ જમવાનું મળે કે સાઉથ ઇન્ડિયન ન જ મળે? ગુજરાતી જમવાનું બહુ ઓછું મળશે. અ પણ આપણને ત્યાંની ડીશો ચાખવાની પણ મજા આવશે. કેન કે આપડે ગુજરાતી તો અહિયાં ખાતા જ હોય છે. પણ એ લોકો ન ફૂડ પણ સારું હોય છે. પણ પ્રોબ્લેમ ક્યાં થાય છે એના પછી ઓઈલમાં. એ લોકો કોકોનેટેઈલ વાપરે છે. અને આપડે સિંગતેલ વાપરીએ છે હેહ. એટલે એની સ્મેલ છે ને ઈ આપણને ઈફેક્ટ કરે છે.
અચ્છા એટલે થોડું એમ નો ભાવ
થોડું ભાવે એવું થાય છે. હા, અ અ આઅ ટેસ્ટ બી થોડો ફરી જાય છે. અને થોડી સ્મેલ પણ ઇફેક્ટ કરે છે. પણ જો તમે નવું ટ્રાય કરવું હોય ને તો મત
મત
છાવશે. અમે તો ત્યાં છે ને ગરમ ગરમ આખા મરચાંના ભજીયા ટ્રાય કર્યાતા. અરે બાપરે એવા તીખા પણ મજા બઉ આવી.
પણ મજા બઉ આવીતી. હે હી હી. અચ્છા અચ્છા હા એટલે હું એમ કહ છું કે આપડે અહિયાં ઉડીપી રેસ્ટોરન્ટમાં જઈએ તો ત્યાં જે ઢોસા મસાલા ઢોસા મૈસુરી ઢોસા એનો ટેસ્ટ હોય એના કરતા સાવ અલગ જ ટેસ્ટ ક્યાં આવે
હા
હા અ ત્યાં ટેસ્ટ થોડો અલગ આવે આવે છે
અને એ સ્તુ કોટ કરે
અચ્છા અચ્છા
અચ્છા બો સરસ તો હવે ચોમાસા પહેલો વરસાદ આવી જાય એટલે કેરેલા જવાનું નક્કી હા અરે કેરેલામાં તો બહુ મજા આવશે અને ત્યાં જઈને ઓઈલ મસાજ તો કરાવજો હ.
કરાવજો જ હ.
ત્યાંની ઓઈલ મસાજ એટલે તમારો આમ આખા દિવસ નો દસ બધો થાક ઉતારી દેશે અને એટલી મજા આવશે ને એટલી મજા આવશેને અમે લોકો તો ત્રણ દિવસ ત્યાં કેરેલા રોકાણ ને. તો અમે બે દિવસ.
બે દિવસ તો ત્યાં સપાામા જ જતા રહ્યા હતા.
અચ્છા અચ્છા સારું બધું સેફ હોય ને. હા આપડણે જે તે હોટલમાં રોકાણા હોય ને ત્યાં જ એ લોકો ન પોતાનું સ્પા હોય અને આપડણે જઈએ એ પેલા જ આપડે બધું ચેક. કરી લેવાનું કે કેમેરા કે એવું કઈ નથી ને એટલે મોસ્ટલી. મોસ્ટલી તો સેફ હોય છે કારણ કે ટુરિઝમ છે એટલે એ લોકો પોતેજ પોતાની અ હોટલનું ને બધું ધ્યાન રાખશે બ્યાન રાખશે એટ- અમે તો ગયા ત ને એ બહુ જ સરસ તું અને બજારની નજીક જ.
ની નજીક જ હતું અમારી હોટલ તો કે હોટલ ની બહાર નીકળો એટલે તરત જ બજાર એટલે સાંજે શોપિંગ કરવાની પણ એટલી મજા આવેને. હમ્મ તમને એક ગુડ ન્યૂઝ આપુ અમે ગઈકાલે સન્ડે હતો ને એટલે ત્યારે વિચાર્યું કે ક દૂર જઈએ કોઈ સરસ. જગ્યા હોય એવી ત્યારે અમને સર્ચ કરતા મળ્યું નાથ હિલ્સ ત્યારેમ સર્ચ કરતા્યું નાથ હ. તો નાથ હિલ્લ્સ અમે ગયા તા નાથ હિલ્સ તમે સર્ચ કરશો ને એટલે નાથ હિલ્સ આવશે એમાં તમારે પહેલે થી પ્રી બુકિંગ કરાવવાનું હોય છે પણ તમારી કારમાં જ જવાનું અને ડુંગરા ઉપર કોત રસ્તો કોતરી અને. છેક સુધી જવાનું છે છેક સુધી જવાનું છે. અને ત્યાં પછી રેસ્ટોરન્ટ છે બહુ જ સરસ જગ્યા છે અને આજુબજુ પહાડ છે ને એટલે વાતાવરણ એટલું સરસ લાગે છે
હમ્મ
હમ્મ મે નાથ હીલ સાંભળ્યું છે અને મે ત્યાંના ફોટોસ ભી જોયા છે હવે આ વેકેશન તો પાકુ એક વખત રવિવારે ત્યાં જઈ આવશો. શ્યોર શ્યોર મને કોલ કરજો અમે લોકો. પણ જોડાઈશું ઓકે સારું ચાલો તો સાથે મળીને ટ્રીપ કરશું આવજો એ આવજો એ.